હલો હલો. હલો.
હા આવે અવાજ
હા આવે. હું કર્યા કર હલો મારો અવાજ ક્યા અવાજ હા.
ઓવે આવે
હા આવે આવે
હા.
આવે માં આવે
હા આવતો છે આવતો છે
હલો હા.
હાભલ્યું છે બેસી
હા હા પાણી ઉતરી ગયા કેમ કેયા
હા ઉતરી ગયેલા
હ હા
હવે આવે અવાજ
હા આવે હલો હલો આવે આવે એમ કેમ
હા હા
પેલું મેં ગાયત્રીમેમ ને પૂછેલું એમ કેમ
શું આપડું વારું કે?
હા અ પેલું તમે જાવાના ને સીએમ મેક કરીન તો હ મે જવાની છે એમ હા હવે મારો અવાજ બરાબર આવે
હા આવે આવે મારું આવે?
હા હા હા તારો તો આવે પણ કદાચ મે કીધું મારો નહીં આવ તા હેમ કરી ને
ની ની આવતો સે
હા એ તો તે દિવસે લેક્ચર હતો કે ની ત પંદર જણ જ જોઈન હતા ત મેમ કે કે બીજા બધા કઈ ગયા એમ કે કે મેમ બધા ના ઘરે પાણી ભરાઈ ગયેલા અને અમુક ના ઘરે લાઈટ ની મલે તો એ પણ થોડી જોઈન્ટ થવાના છે એં
હા તે લાઇટ ની હોતી અમારે ઘર બી
હા તે પછી પંદર જ પહિ બીજા કોઈ જ નહી મલે એમ પછી તે મેમ પૂછ્યા કરતા સોમનાથ સ્કૂલમાને એનસીએમમાં કોણ છે એમ કરીને એક તો એ લોકો ગૂગલ મીટ પર લીધેલું તો જલ્દી કેમેરા પેલું અ આમ સ્પીકર જ ચાલુ નહી થાય પહિ ટીસા એ કીધું ગમે છે એમ કરીને
હા
તો પહિ લાસ્ટ માં તો પૂછ્યા કરતા હોતા કે સોમનાથ સ સ્કૂલમાં તો બહુ ઓછા પોયરા એમતેમ વાત કર્યા કરતા હતા ચંદા લોકો હ મે કીધું હારુ ભલે આપડું કી કહે તો કઈ નહી પણ થોડુંક મહેનત તો થઇ જાય
હ નય સાચી વાત બીજી બધી આપણને ખાલી પેલું છોકરા લોકોને હેન્ડલ કરવાનું તેજ મુસીબત
હા પણ તે તો હવે છ થી આઠ વાળા તો એવા જ જોવા ના એતો આપડે એ પ્રમાણે તેવવાવા જ પડે ભલે આળસુ સ્કૂલ માં જાય કે બીજી સ્કૂલમાં એમ તે પછી મેં પૂછ્યું મેં કીધું મેમ તમે જાવા છે ને તય કે કે હ એમ કે તે દિવસે તમે ગેલી હતી એટલે મારેથી લેક્ચર ન લેવાયા એમ કે મેં કીધું તમે આવાના તેન આગલે દિવસે કેશો તો ખરા તો હ હ કેહેવાય
હા
હા વરી કે કે ભાઈ આપડે બી તૈયારી કરવા પડે કે નહી
તુજ વળી
હા તો પછી પૂછ્યા કરતા ઉતા તમે કેટલા જણ ને ક્લાસ ને મેં કીધું મેમ અમે પાંચ જણ છે ને ક્લાસ ચાર જ છે મેં એમ કીધું
હા
ત એમ કે કઈ ની મેં એકદ એકાદ લેક્ચર એમ તેમમ કરવો પડશે ત કે કઈ ની એ તો અમે એ કે કે એક ક્લાસ ના બે પેલું ભાગ કરી આપે કે ની એમ કે
હા
મે કીધું આઠમા વાળા તો બે છે જ ને કદાચ છઠ્ઠા ની તો સાતમા વાળા બી એમ ભી બો બધા છે તો એમ ત્રીસ વીસ વીસ કર્યા પે તબીબોકે ન ખાલી જરાક કે ની આમ હા ને
હા ચાલે જ ને
તે ન એટલે પછી જો આપડે એવું કરવા પડે કે જો આઠમાના બે ક્લાસ છે તો આપણે આત્મામાં વિજ્ઞાન ચલાય લેનું તો એ આત્મામાં તો હા એટલે જેમાં બેગ બેગ ક્લાસ કરે ને તેમાં આપણે બે બેજા તું ને મે ને હિન ને તીસા એમ કરી લએ તો ચાલે ને પેલી જે એકલો જ ક્લાસ છે તો તેમાં ડીસા ને મોકલ્યા પડે ત કેમ કે તે એક જ સબ્જેક્ટ વાળે કે ને ને પેલા લોકો હરખું કન્ટેન્ટ લઈ લે તો સમજવાનું સમજવાનું જ અલગ કે નહી એ તો આપણા પર ડિપેન્ડ કરે એટલે કદાચ જો બે ક્લાસ કરીએ તો પછી આપડે એવું જ કરવા આપ
હા પાંચ ક્લાસ બીજે જઈને આપડે પાંચ જણા બી જે જઈએએમ
તે ને ને આપડી પછી બંધ જણા કન્ટેન હવે થોડું હમ જાવેલું હોય તો એ લોકો ને ભી હારુ પડે કેની એમ પછી એમ કે કે આપડે પહિ તો અડધો કલાક નો ટાઈમ જ વેસ્ટ જવાનો કે ગણિત વિજ્ઞાન માં તો બે ક્લાસ હોય તો તે પ્રમાણે આપડે કરી લઈએ તો ચાલે એમ
હમ્મ હમ્મ ચાલે જ
એજ ને મેમ મેમને પૂછ્યા કટાઉ ટાઈમ કે બે ક્લાસ કરે હે કે એમ કે મુ કર આત્મા ના તો છે જ ને છઠા સાતમાં એ તો બહુ બધા જ છે એટલે કદાચ કર્યા આપે તો સારું તો અમે એને જ થઇ જાય એ લોકો નોબી આટો ની પડે
સાતમા માં તો કઈ ની પણ છઠ્ઠામાં કરી આપે તો
હા છઠ્ઠામાં બઉ પબ્લિક છે ને હમ્મ એજ જોય હવે શું કરે તે આપડે એટ અંકિતા મેમને પૂછવા પડે હમ્મ
એ લોકો નો ક્લાસ તો પેલો એક છે ખબર એક્ટિવિટી રૂમ વાળો
આપડે બે હે તે કે
નહી તેના સિવાય બીજો એક છે તે તેના પર લેબ એવું લખેલું છે. આપડે વોશરૂમની સામે પાણી નો પ્લાન્ટ ને જોવા એટલા હ અ હ હ
હા.
તે ક્લાસ એક દાડે ખોલેલો પણ હતો તેમાં છે ને બે ચાલે પણ નીચે પેલું પાથરેલું છે કાર્પેટ નું
હા. એ જ ને
હા એ
હમ્મ તે તો જોયે અવે મેમ હું કેય એને ફોન કરે તો હારું
હા તેજ ને કીધું છે એટલે કરે ની એ
હં એ તો કરહે જ કેમ કે મને એટલે કોઈએ મને કોણે કીધું કે કિરીટ સરવારા ને એમ કીધેલું કે અમે તો ની કે સર તો અચાનક જ આવી રેહે અમને આગલે દિવસે કેહે જ ની એમ એટલે મેં ગભરાય ગેલી મેં કીધું આપડામાં ની કીધું તો
તે નીહા પણ એવુ જ કેતી અતી કે આ વીકમાં આવી જવાય એવું કેતા હતા એમ કે પણ આ વીકમાં તો રજા જ બી
ને આખો અઠવાડયુ રજા મલી તે મને તે મને હેતવી એ કીધું એમ કે કે તમારી શનિવારે ચાલુ કે એમકે મેં તો ની રજા કેમ કે નવસારી જિલ્લાનું પેલું પરિપત્ર આવેલા કે ની ને આપડા માં તો પ્રિન્સિપલ મેમ તો કઈ કે જ ની આપડે જ પૂછવા પડે તે મે પેલા નવસારી જિલ્લાનુ એટલે રજા જ હશે મેં પછી મેં વેસ્વા એમને બી મેસેજ કરેલો
હાં.
એ લોક ના સાઈડ બી પાણી ભરાઈ ગેલા ને પેલું તા ફોન નું ને ટાવર પેલું ની અહે એમ તેમ એટલે કાલે ડબલ ટિક તો થીયા પરમદાર નો મેસેજ કરેલો
એવું કે હા
એવું છે. મે એટલા હારુ મેં તો તુ કીયા કરુ ઓનલાઈન ક્લાસમાં જોઈન થાજે
હા હ ઉ અયાથી એવું કે ને બીજે બધે
અ એટલે જો નમ્રતા મેમ ખબર પેલું ચેટબોક્સમાં સવાલ ને એવું મૂકે પછી આપડે જ્ઞાન છે માહિતી છે એવું કેવાનું તે કયરુ પછ છી ગાયત્રીમેમે તો કઈ ચલાયવુ યુજીસીનુ કે એવું કઈ થોડો થોડોક જ મુડ ચલાયવો કેમ કે પહી મેમે કીધુ મને હો ખબર સે તમને બધાને કંટાળા આવે એમ કેય ને પંદર જ જણ જોઈન્ટ થેયલા ને કોઈ જવાબ જ મેમ પૂછે તેનો કોઈ જવાબ જ ની આપે એટલે એમ કેય ચાલ કઈ ની એમ કેય અત્યારે આટલે લગીન રાખ છે ને પછી પૂછ્યા કરતા ઉતા
હમ્મ
એન સી એમ માં અને સોમનાથ માં તો પેલી ચંદા લોકો કેતા તા સોમનાથમાં બઉ ઓછા ને મેમ લેક્ચર બી બો ઓછા આપે એમ તેમ કરીને હં જેનું ભાઈ એક કલાકનો લેક્ચર હોય કે ની એ લોકે અડધો અડધો કલાકના બે લેકચર કરી દેવાના એમ કેય
હં હં હં ચાલ
તેજ ને કેમ કે એક કલાક રોજ ના એક કલાક થતા કેટલું પેલું લેક્ચર જ ની આવતા હોય ને એક એક કલાક લેય તાં પાછા આયોજનનુ હું લખવાના હં તે વળી બધું જ મેમ કીયા કરતા ઉતા
હં
પહી તો ફાલ્ગુની મેમમાં તો એ તો કંઈ આપણા ભૂતપૂર્વ કંઈ પેલા અહે ને પ્રિન્સિપલ તેને કઈ લેખ કે એવુ લખેલું તો તેના વિષ હમજાવ્યા કરટી પહિ મારે પણ એ મે તો પેલુ પેલા ફોટા પાડી લીધા પહિ તાળા આવ્યા હતા બાલ્કનીમા ઊભી બડાઓ અમારી સાઈડ બો જાય બો જાય મ મને પૂછે કેમ કે પાણી ભરાઈ ગયેલા તે જોવા જાય
જોવા ગઈ છે હા.
કટ કરને બેવ ચાલીયાત કઈ
હા બરાબર.
કે ગે તમાર
હ હ
હ એટલે આમ બી અડર સિલેબસ ન તો ચલાવે ની તો હું કરવાના અમથું લેક્ચર લેયા કરે અને કામ ચલાવ ચલિયા કરે દુઃખી કર્યા કરે લેવા કરી દીધલો ફાલ્ગુની મેમમાં તો ને અરુણા મેમ તો રિવિઝન કર્યા કરતી કઈ કીધું ની કાય
હમ્મ હમ્મ.
મે જોઈન્ટ થઈ ત્યારે સાહેબા સાહેબ એમને કરિયા તો કરતી એવું મેઘા એવું કેય ટો
હમ્મ હમ્મ.
ખબર જ જાણેયા ગ્રુપમાં પી ડી એફ મુક લાવી એટલે રિવિઝન જ ઓહે તેજ ને હ
પર રહેલું કરાવેલું તે જ કરાવે
હા.
હમ્મ.
હમ્મ મારો નંબર લાગી ગયેલો છે એટલે કઈ ની ની આવે તો કઈ દેવાનું પાણી ભરાય ગયેલા ફોનમાં બેટરી ની મલે
હા તે જ આપણો નંબર તેમ હોય
તેજ ને મે કો લાવ તને કે એ કાલે તો ચાલુ જ હોય ને હરુણા છે તો
ચાલુ જો હે આપડે પૂછેલું બી થોડી એની લોકોને રજા આપવાના એવું પ્રિન્સિપલ મેમે કીધેલું હતું. કાલે એની સાથે વાત થયેલી પણ હવે આટલી બધી રજા ગઈ છે એટલે હવે આજે ખબર પડે હે
એટલે પેલું સુરત જિલ્લા આવેલું કે હવે તો આટલી બધી રજા પડી ગઈ એટલે જાહેર રજાન દિવસે એઉ બોલાવાના ને એવું એમ
એવું હતું તો આપડું કઈ આવેલું નથી
હા આપણા માટે તો કઈ કે નહી એટલે તો હવે
છે આપડે જ લળિયા કરવાનું કઈ બી પૂછવાનું હોય
તેજ ને અને કેટલું ખરાબ લાગે યાર આવું પૂછવાનું ને એક તો પાહા એ લોકો હરખા જોઇન પેલ અંકિતા મેમ તમ મેસેજ કરે તે રિપ્લે નય આપે ને ફોન કર ને પૂછવાનું પડે.
હા અને આપડે એ લોકોને કેટલું પૂછીએ પણ એ લોકોને જ નહી ખબર હોય પછી એ લોકોને ખબર જ નહી હોય
ને પેલા લોકો તો જ્ઞાનસહાયક વારા એટલે એ લોકો તો હમૂળખું જ ની ખબર હોય તા હુ
હા.
ઓ કંતા ખબરની એફઆઈ વાળાને ક્યારથી બોલવાના બે ચાર અઠવાડિયામાં એ લોકો આવી હો જાય કેમ કે એફ. વાય. વાળને બોલાવ શે, એટલે પછી નીકળા શે ની એ લોકોથી પણ
હા, તેમને કેટલીક સીટ ભરાવી હતી.
એ ની ખબર ફુલ તો થઈ ગઈ હશે, કેમ કે એફઆઈ માં
હલો.
એટલે પેલા
હલો.
હલો.
હા, તારો અવાજ જતો રહેલો.
હા, હવે આવે.
હા, હવે આવે.
મેન પહેલા રાઉન્ડ પડેલો, ત્યારે સત્તાવીસ હતી. થઈ ગયી હતી સત્તાવીસ, સત્તાવીસ ભરાઈ ગયેલી સરે તો કીધેલું પ્રિન્સિપલ સરે ખબર કે બીજી બધી કોલેજમાં ઓછો આપણી કોલેજમાં સ ત્યારે હા પછી બીજો રાઉન્ડ પડ્યો તેમાં થોડીક ભરાય, ત્રીજા રાઉન્ડમા તો ભરાઈ જ ગઈ હશે. હમ. તેજ ને કેમ કે બહુ એટલે ને બહુ એટલું બધું અમે તે દિવસે પેલું દિનમયમાં લખ લખવા ગયેલા તે, તે દિવસે અરૂણા નામ પર કોઈનો ફોન આવેલો હતો તો એમ કહે કે કેટલા ટકા પૂછ્યા કરતી હતી. તો સિત્તેર કે પાસેટ એવા કઈ બોલી ખરી છોકરી કેમ કે પણ મેરીટ તો કહે કે સીત્તેર કે બોત્તેર કે ઉપર જ અટકી ગયલું એટલે તું બીજી જગ્યા એ લઈ લે એ કહી મુકેલું એને
હા, હા, તું કહતી જ હતી એતો
હા એટલે કદાચ બધી સીટ તો ભરાય જ જેવી ગયેલી હશે.
એવું જ હશે ત્યારે
તેને બહુ પળાપળી થતી છે, મેં તેમ એફ. વાઈ. વાળા આવ્યા તે પહેલા તુફાન આવી ગયું કોલેજમાં.
ટેસ્ટ પાણી
આપણી જનરલને એવું કેટલું ખરાબ હાલત છે. જોની
તે દિવસે અમારી ફળિયામાં એક છોકરી કે અમને મેઇન્સ આપવાની ને તે મને માંગતી હતી કે વિશે અભિમુખ ની વધારે પાઠ હોય ને